હા.
હા અવાજ આવે છે મારો? . હા તો હવે આજે આપડે પર્યાવરણનું સંરક્ષણ કેવી રીતે કરવું એના વિશે વાત કરીએ બરોબર.
ઓકે આ ભાઈ એના વિશેે વાત કરીએ.
હા તો તમારા મતે શું કેવું છે કે આપડે પર્યાવરણનું સંરક્ષણ આપડે કેવી રીતે કરવું જોઈએ?
મારા ખ્યાલથી તો તેમ પર્યાવરણનું સંરક્ષણ પછી બધા પ્રદુષણ વ વધારે જ મોટી-મોટી ફેક્ટરીઓ છે. તેની પ્રદુષણ અટકાવાના આ . વધારે ઉપાયો. વેચાણ જરૂર છે. પછી જે બધા વૃક્ષો કાપે છે. એમને થોડા અટકાવવાની જરૂર છે. અને વધુ વૃક્ષો વાવવાની પણ જરૂર છે.
હા એ વાત તો તમારી સાચી વૃક્ષો કાપે છે એમને વૃક્ષો બીજી પરંતુ જે આ વાવવા જોઈએ તમારી વાત સાચી છે. પણ જે ઘણા બિલ્ડરો અને જે કોન્ટ્રાક્ટરો છે તે આવી રીતે રોડ રસ્તા અને મકાનો સોસાયટીઓ બિલ્ડિંગો મોટી-મોટી એવું બધું બનાવવા માટે જંગલોનો એમનો નાશ કરતા જાય છે બરોબર. તો એમને કોઈ એવી જગ્યા ઉપર બીજા જગ્યા ઉપર વૃક્ષ વાવવા જોઈએ ને એના. સ્થાને જે નથી વાવતા તો સરકાર આના વિશે કઈક કડક નિયમ બ બનાવે કે તમે જેટલા વૃક્ષો કાપો બદલામાં તમારે એનાથી વધારે વૃક્ષો કોઈ અન્ય જગ્યા રાખીને તમારે એના ઉપર વાવવા પડશે. જો આવું કરે તો તેમ પૃથ્વી ઉપર વૃક્ષો જે એનો આ ગરમીને એ બધું પ્રમાણ વધી રહે છે એ ઓછું થાય અને વૃક્ષોનું સંરક્ષણ પણ થઈ શકે. મારા મતે તો એવું એવું માનવ
હા એ તો વાત સાચી હે. હા એ તો વાત સાચી એ પણ ફાડવું જોઈએ અને એવું પણ મારવું જોઈએ કે જે ખતીલાયક જમીન છે એનામાં બધી બિલ્ડિંગોની ના બનાવે. અને જે ગ્રીન એટલી જ જમીનો છે. જેમન ખેતી નથી સહી ચાલતી તો જમીન જ એવી બધી હોય છે પથરાવાળી ને એ બધી. તો તેવીજ જમીનમાં જો ફેક્ટરીઓ કે એવી ઊભું કરે તો આપડે જે ખેતીવાડી જમીન છે એ ઓછી રાહા અને આ ઝાડ ને જે બધા વાવેલા હોય એ કપાય નહી તો પણ થાય તે થાય. હવે અમારી જે ફેક્ટરી છે ને જે આમ કામ કરિયે છીએ. તો એની આજુબાજુ બધા આવે છે મારા મંડ્યા છે. જ્યા આપણા ખેતર હોય તો ખેતરની બોર્ડર ઉપર ઉપર એને બધા તારર્ફન્સિંગ ને બધું કરવાનું. ચાલુ મારી દીધ છે એના કારણે એવું પણ થતું હોય કે જે બ બોર્ડર હોય ને ખેતરની બોર્ડર હોય તેના પછ . આ ભીના હૈ. અને પછીન તાર ફેશિંગ ને એ બધું કરતા હોય. તો આના કારણે બધ ખેતરની આજુબાજુના જે ઝાડ છે ને એ બધા પણ કપાઈ જતા હોય છે. એને ખેતર વચ્ચે તો હોય જ નહીં ઝાડ કારણ કે ખેતી વારવાની હોય એટલે વૃક્ષ તો વાવી જ ના શકે. તો આમ બધું અટકાવવાની જરૂર છે. અને જે ઝાડને બધું વાવશે અને પછી કાંટાને એ બધું નાખી દે. તો એની બોર્ડર થવાની જ છે ને પેલા એને એજ કરતાં તાં ને. આમ બધું ઓછું કરવાની જરૂર છે.
હા એ વાત તો તમારી સાચી જ છે. મેં પણ ઘણી જગ્યાએ જોયું છે લોકો પોતાનાં ખેતરમાંથી ઝાડવાઓ કા કપાવડાવી નાખે છે અને એની જગ્યાએ આવી રીતે તાર ફેન્સિંગને એવી રીતે કરાવી દે છે જેનાથી કોઈ અંદર ખેતરમાં આવી ના શ કે મતલબ કે કે પોતાનાં પાકનો કોઈ બગાડ ના કરી શકે. ખાસ કરીને તો કેવું કે આ પ્રાણીઓને એ બધા જે ખેતરમાં ઘુસી જાય છે ને પછી ખાઈ જાય છે ને એવી રી તા હોય એના માટે કરીને જ આવું ખાસ કરે છે પરંતુ ઓમ એમને હેને આવું ના કરવું જોઈએ ફેન્સિંગ કરવું જોઈએ ના નઈ પણ હેને તે વૃક્ષોને ફરતે કરે તો શું વાંધો આવે.
હા એજ ને એ અને અત્યારે લોકો જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે એના કારણે પણ પર્યાવરણ બઉ અસર થ તી હોય છે કારણ કે પ્લાસ્ટિક બધા ફેંકી દે છે જયાન ત્યાં. અને પછી જ જમીનની અંદર પણ પ્લાસ્ટિક હે ને. એમને એમ રે છે પ્લાસ્ટિકને કાઈ થતું પણ નથી વર્ષો સુધી. તેના કારણે જે ઝાડના મોળિયા હોય એને પણ અસર કરતું હોય છે. અને એ પ્લાસ્ટિક ગમે ત્યારે વર્સો પહી ખોજી તો એમને એમ જ નીકળતું હોય છે. તેનો ઉપયોગ પણ ઓછો હરવો જોઈએ અમારે શું કેવું છે?
હા એ વાત તો તમારી સાચી જ છે કે એનો ઉપયોગ આપણેે ઓછો કરવો જોઈએ જેનાથી એને આપણે અત્યારે તો નહીં પરંતુ ભવિષ્યમાં આપડે વૃક્ષો બચાવી શકશું જો અત્યારે નાનું કદમ ઉઠાવીશું આપડે કે વૃક્ષો વાવીશું તો ધીરે-ધીરે આપડે એનો જો કોઈ પણ હવે આપણે વૃક્ષો વાવીએ ને તો તરત ને તરત એનો આપણને લાભ ના મળે પરંતુ અમુક સમય પછી પાંચ કે ચાર ચાર કે પાંચ વર્ષ પછી તો એ વૃક્ષ ઘટાદાર થયું મોટું વૃક્ષ બની જાય અને એના પછી તે આપણને ફળ આપે ફ્રૂટ આપે. તેમજ છાંયડો પણ આપે અને સ્વસ્થ વાતાવરણ પણ રાખે અત્યાર નજીકનું. ઘણી જગ્યા એવું હોય જ પણ છે જેમ કે હવે તમે જોઈ લો કે આપડે પાટણમાં જ જે યુનિવર્સિટી છે ન તો યુનિવર્સિટીમાં બુક્સો ખુબ જ વધારે છે બરોબર. તો હવે બારનું તાપમાન ઉનાળાની સિઝનમાં કાક ચાલીસ ડિગ્રી જેટલું હ તો અને યુનિવર્સિટીને આપડે અંદર જઈએ ને તો યુનિવર્સિટીની અંદર ગયા પછી ત્યાંનું તાપમાન કારણ કે છત્રીસ સાડત્રીસ ડિગ્રી થઈ જાય એટલે ત્રણથી ચાર ડિગ્રીનો તાપમાનમાં ઘટાડો થઈ જાય છે યુનિવર્સિટીની અંદર. વૃક્ષો બઉ બધા છે અંદર એટલે. તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો આવી રીતે બધે વૃક્ષો વાવીએ તો આવી રીતે આપણે ગરમી પણ ઘટાડી શકીએ અને મતલબ કે તાપમાન આપણે લાવી શકે જે ખુબ જ ઉપર જતું રહે છે પચાસ પચાસ ડિગ્રી સુધી એ સી વાતાવરણ બસ પછી એ સી વાપરે છે ને એ બધું કરે છે તો એની જરૂર ના પડે પછી જો આપડે આવી રીતે વૃક્ષો ને એ બધું વાઈએ ને તો
જગએ ને એમ વોક્ષો માં આપને એવું પણ કરી શકાયને તાપમાન તાપી શકાય. આખું એને મોડુમથી ના ગાડાય. જેથી ગઈને એને ફરીથી જોઓ તૈયાર પણ થઈ શક એ ફરીથી પણ એને ઉગી શકે છે ને સારું એવું થાય છે એવું પણ મેં સાંભળ સાંભળવામાં આવતું હોય છે.
હા એ તો મેં પણ સાંભળ્યું છે કે વૃક્ષ ઘટાદાર કરવું હોય ને તો એના નીચેથી એને એવી થોડું થોડું સામાન્ય સામાન્ય કાપવું પડે તેનાથી એને વૃક્ષ સ ઉપર મોટું લાંબુ થાય અને ફેલાય પણ વધારે ઓમ પછી શું થાય કે એ વૃક્ષ બહ મજબૂત ના દે પકડે ને પછી અમુક ટાઈમ પછી એ વૃક્ષ જો પવન આવે ને એવું થાય ને તો પડી પણ જાય
અ આનંદ મિસે ની માહિતી બધા ખાસ કરી બાળકોને શાળાઓમાં એના માં પણધ આપવી જોઈએ અને એવા પ્રગ્રામો પણ કરવા જોઈને જેથી કરીને ત્યારેક નાકતી ને અને સ્કૂલ માંથી બાળકો છે એમને પણ જાણ થાય કે કેવી રીતે વૃક્ષ બચાવવા જોઈએ એવી રીતે બુસ વધારે આપણને ઉછેરીએ તો આપણને આના આમ ફાયદા થશે એના એશેની પણ માહિતીઓ આપવી જોઈએ તો બાળકોને પણ ખબર પડે એની વ્યક્તિઓ કાપી દે છે એમને પણ થોડી જાણ થાય
હા એ વાત તો તમારી સાચી જ છે અને પાછું કે આપડે વૃક્ષો વાવાથી આપડે વાયુ પ્રદુષણ પણ અટકાવી શકીએ છીએ તો તમારા માટે વાયુ પ્રદુષણ નું મુખ્ય શું કારણ હશે કે વાયુ માં આટલું બધું પ્રદુષણ થતું રહે છે
હ ભ એનું કારણ તો એ પણ છે ને કિ આજઔસો ના કારણે હ થતું હોય છે બીજું કેમ ડ્રગસ ની અસર કેમ વધારે થતી હોય કે ખરાબ થઈ જતા હોય તો જે બધી ફેક્ટરીઓ છે એને એટલે બધ ધુમાડા ની બધા હોય નલીની અંદર તો સાધનો પણ એટલા બધા થઈ ગયા છેને કે પેલા ત ધન ની અંદર એક જ સાધન હોય કેટલા બધા સાધનો હોય છે તો એના કારણે પણ એને વાયુ પ્રદુષણ વધતું જાય છે. એના કરન વક્ષને પણ વધારે અસર થતી હોય છે અને એના કારણે આપણું પર્યાવરણ પણ બગડતું હોય છે.
હા એટલે જ અને તમારા મતે તો પછી જળ પ્રદુષણ જે વધી રહ્યું છે તો એનામાં તમારે કઈ કેવું
સેનું ભા દિવસણ
જળ પ્રદૂષણ જે પાણીનો બગાડ કરે છે અને પાણીમાં બધું કચરો નાખે છે એ બધું
હા મારી બાજુમાં જ એક છે નહેર છે ને એનીંદ શું માતા હોય છે એમ ફેક્ટરી છે ને કરમલ જેમિકલ નું પાણી હોય એને બધું અંદર છોડતા હોય છે એથી કરીઈને પાણી બગડી જાય અને અ્યારે પશુ માલન હોયસ છે ગાય છે એ બધા પાણીડ માટે હળ હ મ નરમાં આવતા હોય તો પછી એવા માટે પણ એને અહી ઉપયોગી ન નથી થતું એ પાણીનો બગાડ થાય છે ને એ પાણી ક્યાં બ પણ જવામાં આવતું નથી. એ પાણી એ નહીં એમનેમ બ બગડવાનું જ છે ને પડ્યું પડ્યું. અને જમીન ની અંદર પણ એ ઉતરતું નાતું કેમિકલ જ એવું હોય છે માહી પછી એના થઈ જાય છે
હા એ વાત તો તમારી સાચી જ છે કે કેમિકલ જેવું હોય છે કે પછી પાણી એક કે કામમાં ઉપયોગ માન લઈ ના શકાય અને વૃક્ષોને પાણી આપીએ તો વૃક્ષો પણ બળી જાય તો તમારા માટેતે આપડે પર્યાવરણ બચાવવા માટે આપડે લોકોએ બધાએ શું કરવું જોઈએ
એના માટે જ પેલા જે કીધું લાગે બધા આજે આપડે જે વિચારીએ છીએ કે ભાઈ! ઝાડનું છે તેની એમ નીચેની પણ માહિતીઓ બધાને આપવી જોઈએ. અને આપડે પણ આપડે જે આપડે બર્થડે હોય કે આપડે જે બધા સેલિબ્રેશન કરતા હોઈએ તો, ત્યારે આ વખત નાના નાના પ્રોગ્રામો કરીએ તો આપડે બર્થડે હોય કે કોઈ પણ આપડે પ્રોગ્રામ હોય એ સારી રીતે ઉજવાતો હોય. લોકો એવું પણ કરતા હોય છે ને કે આ જે છોડ છે નાના નાના છોડ એમ વેચતા હોય ને એ બધું કરતા હોય. મફતમાં આપે કે એ આ બધા નાના નાના પ્રોગ્રામો પણ કરવા જોઈએ. મારા ખ્યાલથી તો.
હા એ વાત તો તમારી સાચી જ છે. પરંતુ, હવે આપડે આ બધું કર્યું. ઘણા લોકો નક્કી પણ કરે છે કે, આપડે દર બર્ડે ઉપ પર આપડા મતલબ જન્મ દિવસ ઉપર વૃક્ષ વાવીશું. બરોબર. પરંતુ પછી એવી રીતે એ પછી એમના બર્થડે ઉપર કોઈ પણ રોડની સાઈડમાં કે ઘરની આગળ કે ઘ એવી રીતે વૃક્ષ વાવી દે છે સોસાયટીની બહાર. બરોબર, પરંતુ હવે એનું જતન કરતા નથી. એટલે કે એમને રેગ્યુલર પાણી નથી આપ ખાતર નથી આપતા. કારણ કે જો વૃક્ષને મોટું થતા સમય લાગે તો એને થોડુંક આવી રીતે પાણી ને એ બધું વ્યવસ્થિત આપીએ તો એ મજબૂત એના મૂળ બની શ કે તો પછી એના મૂળ ને એ બધું કમજોર રે. તો આપડે વૃક્ષોનું જતન પણ એટલું જ કરવું જોઈએને? મારું
હા એ તો વાત સાચી છે. અને હવે તે એટલી સસ સંસ્થાઓ પણ છે. કે જે એવું મળતી હોય કે આપડે આપળાથી ક્યાંક થતું ના હોય પાણી ના નખાતું હોય કે આપડે ટાઈમ ના હોય તો આપડે એમને પૈસા આપીએેને, તો એ બઉ વૃક્ષને ઉછેરે છે. આપડે એમ કહી કે, પચીસ વૃક્ષ આપડા તરફથી છે. અને એનું તમામ બધું હોય ને કરવાનું. ભરણ ખર્ચો તન હું આપી દઈશ. તું એવું પણ થતું હોય છે. એની મદદ કાઢતા હોય તો આપણથી ના જ થતું હોય. તું પણ આપડે બીજાને પણ લાઇ શકીએ છીએ. અને જો નોક્સિંગ નયા પણ થાય તો એ ફરીથી પણ એ ત્યાં ઉગાવી શકે છે. એ જ કોઈ પણ નોક્ષ તો આ ઉગાડી શકાય.
હા! એ વાત તો તમારી સાચી છે કે, ફરીથી ઉગાડે છે ને એવી રીતે બધા મતલબ કે વૃક્ષો વાવવા માટે કરતા હોય છે. અને તો પછી સરકારે શું શું નિર્ણય લેવા જોઈએ? સર પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે.
બસ સરકારે આજે બધી માહિતીઓ છે બધી આ નકવાને સોશિયલ મીડિયાને એમાં વધારે એક્ટિવ હોય છે. તો એના વિશેની માહિતી કોશિલ મીડિયા ઉપર કરવી જોઈએ ઓકે
હા, ઓકે બાય